હલો.
હલો એક મિનટ.
હલો.
હલો.
હા કેમ છ તઋષાબેન મજામાં હલો.
હા બસ એકદમ મજા
હમ હમ શું કરતા હતા
બસ ત્યા જો મારું કામ કરતું હા હા એકદમપ
એવું છે હહા હય બસ ફ્રી થઈ તો પછી બસ હું મજામાં જ છું હવે હમણાં જ ચા ને એવું પીધું ને ફ્રી થઈ તો મગું લાવ ઋષાબેનને યાદ કરી લઈએ એમ
હા તારું થયું યાદ કરીશ
હમ
કામ એટલું બધું હોય કે ટાઈમ જ ના મળે અને ટાઈમ મળે તો ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ને સ્નેપચેટ એ બધા અમાં જ બીઝી થઇ ગઈએ
થઈ જઈએ સાચી એ વસ્તુ જેવી છે ને આપણેે એમું થઈ કે લઈ ને શું કોકનો મેસેજ પડે એવું જોવા જઈએમાં તો એક વસ્તુ જોવા જઈએ ને કે એમનો અડધો કલાક પૂરો થઈ જાય ને આપણને ખબર જ ના પડે
હા એવું શ થાય આજે એવું થયું ને હા કુલ પાંચ મિનિટ માટે જઈએ તો એવું થાય અડધો કલાક પોણો કલાક છે એક વાસ્તુ પછીનો ટાઈમ વધારો લાદે એનો કરી કરી કેમનો ટાઈમ જોતોયને ખબર જ ના પડે
ખબર જ ના પડે સાચી વાત આજકાલ તો જોવ પેલું હું અમુક અત્યાર બોવવા જ એક રીલ્સ ટ્રેન્ડિંગમાં છે કે ફૂડ ચેલેન્જ અલગ અલગ નહી આવતા કે કોણ સૌથી વધારે ટાઈમમાં ખાય પૂરું કરી દે અને સૌથી વધારે મોટ કો ભરે એવું બધું એટ ટન્ંગ છે ને તો અંદર એટલો મળતો હું બહુ જ ક્રેઝી છું એટલે મને જોવાનું બહુ જ ગમે અને ટાઈમ એ કે એમનો જોતો રહેે નને જોતા જોતા ખબર ના પડે ને એવું અલગ અલગ ફૂડ હોય ને આપડા મોમઈ પાણી આવીઈ જાય
એ હોય છે શું? મેં તો હજુ સુધી એ જોયું જ નથી મારી બેન આ ભારે એવું આયું કે બધા મેગીનો આટલો મોટી ડીશ હોય ને બધું હા એવા એવા
એટલે કેવું હોય કે એમાં અ બે જન હોય કોમ્પિટિશનમાં અને અલગ-અલગ જે ફૂડ એમને લાયા હોય એ લઈન બેસે ખાવાનું અને પછી કદાચ એક બે વસ્તુ હોય ને તો એવું હોય કે કોણ સૌથી મોટું બાયટ લે એમ.
હમ્મ.
તો એવું હોય અને એકમાં એવું હોય કે જો જેમ કે પોતપોતાની કેપેસિટી પ્રમાણ કે આપણે બે બેઠાં હોય તો હું કહી દઉં કે હું આ વસ્તુ ત્રણ જ બચકામ પૂરું કર દઈશ અને તમે એવું કો કે હું ચાર મમાં પૂરું કર દઈશ પછી જોવાનું અને ઉ કહું ને કે ત્રણમાં પૂરું થાય, ના થાય તો આપડે હારી જઈએ. અને ત્રણમાં જ પૂરું થઈ જાય તો એમ કે આપડે વિનર એવું એવું બધું હોય છે.
અચ્છા, અરે આટલું બધું ખવાનું કેમનું હશે પણ કેટલી મોટી તાવડીઓને એવું બધું હોય છે.
એજ એજ વિચારો ને તમે કમનું અને અન પછી પોતાનું હેલ્થનુ નહીં જોવાનું ભઈ કેટલા જાડાને એવાં થઈ જઈએ. અત્યાર તો આ સ્ટ્રીટ ફૂડ તમે જોતા નહીં આ ફાસ્ટ ફૂડ કેટલું બધું આ પિઝા, બર્ગર ને આ પફ. ને બધું કેટલું બધું એમ. આ ઈટાલિયન ફૂડને એ બધું હોય ને વધારે ચીઝનું ને એનું જ વધારે હોય માયોનીસ હોય. ચીઝ વાપર્યું હોય એટલે એનો ટેસ્ટ હારો જ આવે. અત્યાર તો આ ફ્રેન્કી બેન્કી લોકો કેટલું બધું અ અલગ-અલગ બનાવે છે ને મલતું હોય અને એ વસ્તુ એવીને પાછી કે ઓછા સમયમાં બ બનતાં વાર જ નહીં લાગતી બનાવા બેસીએ તો દસ પંદર મિનિટ તો ઈનફ છે.
મારા ઘરમાં બધાને ચીજ ભાવે છે પણ મને નથી ભાવતું, મને ચીજ ભાવતું હું અવ છું થોડીક તો ખવ બાકી તો મને હું પીઝા ને એ બધું ઓછું ખઉ બર્ગરમાં શું માયોનિસ હોયન તો તો બાકી બઉ અતિશય ચીઝ થઈ જાય ને તો મન તો ચીઝની સ્મેલથી બી વોમિટિંગ થાય.
હ હ એ સારું કેવાય પણ.
પીઝા તો માર મમ્મી ઘરે બનાવે ને તોજ હું ખઉ અને એ બી માંડ એક પૂરો કરું.
ઓહો બરાબર એટલે બહારનું ભાવતું નહિં હે ને?
બારનું ભાવે પણ લાઈક પાણીપુરીને એવું બધું મને ચીઝવાળી વસ્તુ તુ ઓછી ભાવે ઉપરથી પેલી તરી રી આવે ને એ બી મને નહીં ભાવતી દહીં ને ચીઝ ઉપર દહીં ની ઉપર ચીઝ નાખી
હ હ હ હ.
ભાવતું. એમ.
અ અત્યાર તો પણ એટલું બધું અગવડ અગવડ વસ્તુ લોકો કાઢે છે ને કે જે આપણે વિ ચાર્યું ના હોય આમ ચોકલેટ ઢોસા કોણ ખાય? વિચાર કરો કેમના ભાવે? બરાબર, મેં તો ખાધા નહીં પણ અમ ખાવા ગેલા ન તો એક જને ઓર્ડર કરેલો તો પછી મેં જોયલું એટલે છોકરાઓન ચાલે નાના છોકરાઓ ચોકલેટને લીધે ખાય. બાકી તો બધું મિસમેચ જ છે કોઈ એનું આપણે ખાવા જઈએ તો આપણને તો અ માંડ ખઈ રીએ કદાચ એક બે બચકાં ખઈએને પડી મૂકીએ ભાવે જ નઈ.
ચોકલેટને મેદો મિક્સ થાય તો કેવું લાગે યાર? અજુ કેકમાંય તું બરાબર છે પણ તળેરું હોય ને એની અંદર મેદ મેદ ની અંદર ચોમાણ કેવું લાગે
હમ અત્ય્યારે તો જોને આ આ સેન્ડવીચ છે કેવી રીતના અંદર મે બે બ્રેડ લેશે ને અંદર નકરી મેગી ભરી દેશે પછી સેન્ડવીચ બનાવીને ખાય
હા
એ બધું જ તોય ચાલે પણ આ ચોકલેટ ઢોસા ને તો બધું મન બહ વિચાર્યા વગર ન જ લાગે
એ જ ને હા આ બધું આવું રાું છેત મધું એ કાય
લોકો કળે છે અને લોકો પાછા ખાવાઈ જાય પણ એવું નહી વિચારતા કે આ બધું ખાવાથી આપડી સેહત પર શું એની અસર થશે એમ આપણા શરીર પર એની ખરાબ અસર થશે કે સારી એવું તો વિચારતા જ નહીિ
પણ ચીઝ નું પ્રમાણ વધી ગયું છે ને એટલે બધા ડા કેવી રીતે ખાય છે
એજ નેમ મોટાય લોકો નાનાય લોકો હવે અતારના છોકરાઓ તમે જોજો જ કેટલાક નવ થી કે પંદર વરષ લગીન ના હોય ને એમનું વજન એમની ઉમર કરતા વધારે હોય
અને હું તો હમણાં ગઈ હતી ને વચ્ચે અરિક જવા તો નાના નાના ડેટીઓ પીઝા ની ભાટી કરવા આવયા હતા
બોલો
પીઝાની પાર્ટી અને ટમમાં હતા તારે તો એવું શું કે પાડી એ શું અ એટલા મહના કે હું તને ખવડાવ ત પીઝા ખાય તું આગે એવું તને આપું એવું કે પાછા
હમ પણ એટલે હું તો એમ કહું કે એમના મા બાપ એકલા મોકલ મોકલતા કેમ ના હશે આપડે તો પેલા જવું હોય સ્કૂલ માંથી પણ અ પ્રવાસ બવાસ જવું હોય તો કેટલી પરમિશન લેવી પડે આપડા મમ્મી પપ્પા ની પછી આપણને જવા દે
કેટલી યાદીજી કરવી પડે
આજીજી કરવી પડે નહ જવાન મળે તો જવાન મળે નનીકન કેન્સલ જ હોય કે એકલું તો જવાય જ નઈને અતાર લોકો જોન તમે કહું પીઝાન પાર્ટી એકલી કરવાયેલા
એ ધાલવા ના ના હું કહું ને તો છઠ્ઠા સાટના મળ હશે એવામાં પીઝા પાર્ટી કરવા આવયા હતા
બરાબર સાચી વાત છે ના એવું નહીિ એટલે એ લોકો કરી શકે પણ કેવું કે એમના મમ્મી પપ્પા બધું ઘેર લઈ આલે પછી બધા એ મિત્રો ભેગા થાય એમ પછી પાર્ટી કરે તો વધુ ના આવે પણ આવું બહાર જઈને તો ના કરવી જોઈએ એમ
એ પાર્ટી કરે એનો વધો નહી પણ પાર્ટી તો કરી કરી જોડે જોડે વેસ્ટ બી એટલું કર્યું ને ખાવાનું એક સાથે બધું મંગાવી લીધું એટલે ખાવાનો બગાડે કેટલો થાય
હા હાજી વા છે હાજી વા છે
એટલે હ હું પાર્ટી કરેલો વાંધો નહી પણ આવી રીતે બ ધરે થ કે વસ્ટ
શીખવાળું ના સાચી વાત છે લોકો અને એવું પાછું એટલું બધું મંગાઈ લેશે પણ પછી એટલો બધો બગાડ કરે પણ એટલે જોડે કેવું કે પેલું મમ્મી પપ્પા હોય નહ એટલે એમને કેહેનારું તો કોઈ હોય નહિ એટલે વિચાર વગરનુંું ના ભાવ તું ઓર્ડર કરી દે પેલા તો અને પછી ના ખાવાય એટલે બધું બગાડે
અને અમુક તો ઘરેથી શીખતા હોય કે પૈસો બતાવવાનો હોય ને આમ કે મારી જોડે બહુ બહ છે એમ કરીને આ મોટાઈ બતાડવા માટે બી ઓર્ડર કરી દે એમ
કરી દે કરી દે સાચી વાત પણ આ બધું કેવું કે એમના મમ્મી પપ્પા એ પહેલેથી એમના પાછળ ટાઈમ નાખ કાઢ્યું હોય ને અને ટાઈમ ના અભાવના કારણે જો હવે બધા સારા સંસ્કાર ના આપી શકે કેમ કે હવે એ લોકો પોતાના જ પૈસા કમાવા અમને જોબ પાછળ કરિયર પાછળ પડ્યા હોય તો છોકુંને ટાઈમ જ ના આપે
સાચી વાત ખરેખર તો તે પાંચ વર્ષ સુધીનો તો જે છોકરાઓનોો જે ટાઈમ હોય ને એ તો વું જ જોઈએ એવું કે છે મમ્મી તો ખાસ આપવો જોઈએ બ પપ્પા ને આપી શકે પણ પાંચ વર્ષ સુધી તો એમ તમારે અવોઈડ જ કરવું પડે કારણ કે એ પાંચ વર્ષ ના જે એમને સંસ્કારો મળશે ને એ જ આગળ જતા એમને ગાઈડન્સ આપશે એમ
સાચી વાત છે જોન એટલે તો અત્યારે સરકારે નિયમ કાઢ્યો છે કે ભાઈ સાત વર્ષનું છોકરું થાય ત્યારે જ એને પહેલા ધોરણમાં મુકવામાં આવે છે બરાબર એટલે મને તો લાગે છે ત લગીન કે આ એના પાછળનું કારણ એ હશે કે નાનું છોકરું હોય તો એના પર જવાબદારીઓ ના આવી શકે અને એનું એના મમ્મી પપ્પા એની જોડ વધારે ટાઈમ અ શું કહેવાય કે પસાર કરે તો એનામાં સારા ગુણ આવે પણ આ તો મને લાગે છે તઈ લગીન કે આ આખું ઊંધું જ થઈ ગયું છે કે ભાઈ છોકરો નાની જ ઉંમર માં વધારે કેચઅપ કરે બરાબર હવે સાત વર્સ નું થાય તો એ લગીન ઘરનું ઘર જ રેહ એટલે પછી એને બીજે કહે બ આવું મનેય ના ચોટે જવાનું હોય પછી પાછું સાત વરષ નો થાય તારે એને ભણવા મૂકેલે બહુ એ અ શું કેહવાય ગ્રાસસ્પિંગ પાવર એનો ઓછો હોય ને એનું ચિતય ના ચોટે ભણવામાં.
હાચી વાત એ વાત બી ખરી પણ અને પણ પહેલા શું કરતા તા ત્યાં તો મમ્મી પપ્પા સ્કૂલ છે પાંચ વર્ષ સુધી કઈ જવા જ ન દેય અને પેલું બાલ મંદિર જે કલાક દોઢ કલાક માટે જવા દે અતાર
હમમ.
બાળમંદિર ની પહેલા બે વર્ષ નું છોકરું થાય ત્યારથી સ્કૂલ માં મૂકી દો પછી તો ફ્રી ના ફ્રી જ રેવાના એમ.
સાચી વાત, સાચી વાત.
શું કરે છે કે આ છે ને તો આમ મૂકી દઉં તો આપડો એટલો ટાઈમ નીકળી જશે આનો તો આટલા માં ટાઈમ નીકળી જશે બાકી તો પહેલા તો આપડે ટાઈમમાં તો કેવું હતું તે આપડે સવાટું જઈએ સ્કૂલ જઈએ ને પછી આઈને રમીએ અત્યારે તો કોઈ એવું છોકરું દેખાતું જ નહી ને હોમવર્ક નથી કરતું
સાચી વાત છે. એ જ ને.
કેચઅપ કરવાના જ બરાબર છે પણ એ છે ને એનું શું કેહવાય બાળપણ જ ભૂલી ગયું છે.
હા બાળપણએ ભૂલી ગયું છે. અને પ્લસ કે અત્યારની મમ્મીઓ કેવી હોય કે ભાઈ છોકરું જન્મે અને પછી છ એક મહિના વર્સ નું થાય એટલે પછી ફોન બંધ જોતા જ શીખ્યા મમ્મી જોતી પછી રડે એટલે પહિ જો આ બતાવું આ બતાવું એમ કરીન ફોન આલે એટલે પેલુંને આદત જ પડી જાય રોજની હા રોજની આદત પડી જાય ને એટલે પછી મોટું થાય ત્ય લગીન ખાવા બેસે તોય એને ફોન જોઈએ એમને એમ ટાઇમ ના જાય તો એ ફોન ફોન બસ રડે ને એટલે ફોન જ આપી દે.
એ પછી એને ટેવ પડી જાય કે હું રડીશ ને મને ફોન મલી જ જવાનું છે. આપડી આજુબાજુ જેવું આપણે જોતા હોયએ
અત્યારે એ જ હું કઉ છું તો ખરી અમારા ઘરમાં બે છોકરા ના
એમારેય એવું જ છે. અમારે તો કેવું અમારા ઘરના કોઈ બી છોકરા હોય ને નાના છોકરા અમે તો જોઈએ છે ખાતા ટાઈમે તો ફોન જ જોઈએ એવું અને અત્યારે હવે ને એવું કેવું પડે લેસન કરીશ તો ફોન આપીશ આ કરી ને તો એટલે લાલતુ બનાવે છે છોકરાઓ ને.
હમ્મ, હાચી વાત છે હાચી વાત. પણ એ લોકો એવું ની જોતા પણ એજ ટાઈમે જો એ લોકો સ્ટ્રીક એક્શન એના પર લીધી હોય કે ના નહી એટલે નહી જ મળે તો એને ખબર પડી જાય કે હું આવું ગમે તે કરીશ પણ આ મારી જીદ તો નય પૂરી થાય. પછી એને એ આદત મોટો થાય ને તો એવીને એવી આદત રહેે, એની આદત ના સુધરે,
સાચી વાત
પછી એ બધું વસ્તુ જે કામ કરે બધું મતલબ થી જ કરે એને મનથી કશું ના કરે.
હા, સાચી વાત બરાબર તમારી
જોને પણ આપણે આવું બધું ચાલ્યા કરે, પણ શું કરવાનું હો. એમને બધે જ છોકરાઓની કેળવણીમાં એમના મા બાપ જવાબદાર હોય. કે એમને કેવું વસ્તુ બજાર માર્કેટમાં મળે કેવું ખવડાવું જોઈએ કેવું ના ખવડાવું જોઈએ એવી બધું જો કેમ કે બાળકની તો એક કેવી બુદ્ધિ બો હોય એ જેમ કોક શીખવાડે એવું જ કરવાનું છે એને કશું જ્ઞાન ના હોય કે શું મારા માટે સારું છેને બરાબર તો હવે ભવિષ્ય છોકરાનું ભવિષ્ય કે બનાવું મા બાપના હાથમાં જ હોય છે કઈ નઈ ચાલ મળીએે પછી
હા હા ચાલ છે બરા આજ
હા હા
ખબર ની ખંડ